હલો.
હેલો હા કેમ છો?
હું મજામાં છું, તુ કેમ છો?
હું પણ મજામા છું. આજે હુ ફેમિલી વિશે અ અ વિચારી ચાલી રહ્યો હતો.
હમ્મ ફેમિલી આપણા જીવનના બહુ ઇમ્પોર્ટન્ટ અ ભાગ છે. સારું ટોપિક છે આ તો.
હા, બિલકુલ ફેમિલી વગર જીવન અધૂરું લાગે.
હમ્મ આ તો વાત સાચી છે, અ ફેમિલી સાથે તો સુખ હોય કે દુઃખ ફેમિલી હમેશા સાથે હોય છે. તને ફેમિલી સાથે ટાઈમ પસાર કરવો ગમે છે?
બહુ ગમે છે, અને તમે ફેમિલી સાથે ટાઈમ પસાર કરો ગમે છે?
હા મને પણ બહુ ગમે છે. તમે ઘરે ઘરે બધા સાથે જમવા બેસો છો?
હા, મોસ્ટલી રીતે તો બધા સાથે જ ડિનર કરીએ છે.
હમ્મ, હું પણ સા ધે ડિનર કરે છે, એ સારી આદત ફેમિલી સાથે બેસીને વાત કરવાની મજા આવે છે દિવસ ભરતું થવું એની વાત કરી શકાય તને ફેમિલીમાં સૌથી વધુ કોની સાથે વાત કરી ગમે છે.
હમ્મ મારી મમ્મી સાથે અને તમારે.
અ હું મારા ભાઈ સાથે શોધવાનું બહુ ગમે છે, ભાઈ બહેન વાછું ક્યારેક ઝઘડા પણ થાય ને.
હા પણ થોડી વાર પછી બધું નોર્મલ પણ થઈ જાય.
હા આ વાત તો સાચી છે, થોડી પછી વાતો તો નોર્મલ હોય જાય છે. તને લાગે છે, કે. પેરેન્ટ્સ આપણા માટે કેટલી અ મહેનત કરે છે.
બહુ મહેનત કરે છે, આપણી ખુશી માટે ઘણું સેક્રિફાઈસ કરે છે, પણ ઘણી વાર આપણે એની કદર નથી કરતા, મારા પપ્પા રોજ બહુ મહેનત કરે છે, ફેમિલી માટે.
હમ આ વાત તો બહુ સારું હોય છે પેરેન્ટ્સ ફેમિલી માટે બહુ સેક્રિફાઈસ કરે છે મારા પેરેન્ટ્સ પણ બહુ મહેનત કરે છે એટલે આપણે પણ એની રિસ્પેક્ટ કરવું જોઈએ છે તને ફેમિલી સાથે ટ્રાવેલ કરવું ગમે છે.
હા મને બહુ ગમે છે, ફેમિલી ટ્રીપની મેમોરીઝ બહુ સ્પેશિયલ હોય છે, ફોટોઝ જોઈને પછી મજા આવે.
હમ્મ આ વાત તો બહુ સારું. છું, તું તમે વેકેશનમાં ક્યાં જાતો હોય છું. હા હમમ.
આ. અમે વેકેશનમાં તો મોસ્ટલી હિલ સ્ટેશન કે આ અમારા ગામમાં.
હમ્મ. ગામમાં જવાની મજા જ અલગ હોય છે, મોસ્ટલી હિલ આ મોસ્ટલી રિ રિલેટિવ્સના મળવા માટે કઝન સાથ થે રમવાની પણ મજા આવે છે, બહુ જદા.
એ તો તમને બહુ સાચી વાત કીધી તમારે નાના નાની કે દાદા દાદી સાથે ટાઈમ પસાર કરવો ગમે છે.
હા મને તો બહુ ગમે છે, નાના નાની અને દાદા સાથે ટાઈમ પસારવામાં એ લોકોની વાતોમાં
હા એ લોકો હ અને સ્ટોરીઝ જ એ લોકોની સ્ટોરીઝ સંભાળવાની સાંભળવાની પણ મજા આવે.
હમ્મ આ વાતો સારું કહે છે, પહેલાના જમાનાની વાતો ઇન્ટરેસ્ટિંગ હોય છે, તને ફેમિલી ફંક્શન ગમે છે.
હા ખાસ કરીને સેવેડિંગ.
હમ્મ વેડિંગ્સ આ તો બહુ સરસ છે, બધા રિલેટિવસ મળી એટલે મજા આવે છે, અને ટ્રેડિશનલ ક્લોથ પહેરવાની બહુ પણ મજા આવે છે, ફેમિલી સાથે ફેસ્ટિવલ ઉજવાની મજા જ અલગ હોય. છે.
હા બિલકુલ દિવાળીમાં તમે ને શું કરો છો.
હું દિવાળીમાં આ ઘર સજાવીએ અને મીઠાઈ બનાવીએ અને પૂજા કરે છે, અને તું.
હા હા અમે પણ એજ કરે ફેસ્ટિવલ ફેમિલીને વધુ અ નજદીક લા લાવે છે. બધા સાથે હોય એટલે ખુશી વધે તમારે લાગે છે, કે મોબાઈલ ના કારણે લોકો ફેમિલી સાથે ઓછો ટાઈમ પસાર કરે છે.
આ મને બહુ લાગે છે, કે આ મોબાઈલને કારણે ફેમિલી સાથે ઓછો ટાઈમ પસારવા ના કરે છે, આ આ એક મોટી પ્રોબ્લેમ બની છે, ઘણી વાર બધા એક રૂ રૂમમાં હોય પણ દરેક ફોનમાં બિઝી હોય છે.
હા એ તો તમને સાચું કહ્યું, પેલા લોકો વધુ વાત કરતા હતા, હવે તો આજના લોકો સોશિયલ મીડિયા પા પર બિઝી રહે છે, એટલે ફેમિલી માટે ટાઈમ જ નથી, આપે એટલે આપણે ફેમિલી ટાઈમ માટે ફોન સાઈડમાં મુક જોઈએ બરાબર ને.
હા આ તો વાત ત બહુ શરૂું કહે છે તને ફેમિલી સાથે મૂવી જોઈ ગમે છે.
હા બહુ ગમે છે કોમેડી મુવી હોય તો વધુ મજા આવે.
હા કોમેડી મૂવી ફેમિલી સાથે રમવાનું બહુ મજા આવે છે બધા સાથે હસી શક્યા એ અને તને ફેમિલીમાં કઈ ટ્રેડિશનલ ગેમ છે ગમે છે.
હા સન્ડે ના દિવસે સાતમે જમવું અને બહાર જવું.
હમ આ તો બહુ સારી આયાદત છે સારી ટ્રેડિશન છે તમે. તમે ઘરે બધા એક બીજાને હેલ્પ કરો છો.
હા હું મારી મમ્મી ને કિચનમાં હેલ્પ કરું છું.
હું પણ મમ્મીનું હેલ્પ કરે છે કિચનમાં ફેમિલીના કોપરેશન બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે ના.
હા બિલકુલ તમારે લાગે છે કે જોઈન્ટ ફેમિલી સારી કે ન્યુક્લિયર ફેમિલી.
અ બંનેની પોતાની ખાસિયત છે જોઈન્ટ ફેમિલીમાં બધા સાથે હોય અને ન્યુક્લિયર ફેમિલીમાં પ્રાઇવેસી વધુ હોય પણ જોઈન્ટ ફેમિલીમાં સપોર્ટ સિસ્ટમ મજબૂત હોય છે.
હા બિલકુલ તમે ક્યારે ફેમ તમે ક્યારે ફેમિલીની આમ વેલ્યુ સમજ સમજી.
હમ. જ્યારે હું બીમાર હતો ત્યારે
અ કેવી રીતે.
બધા મારા ધ્યાન રાખતા હતા આ મુશ્કેલ સમયમાં ફેમિલી જે સાથે હોય છે ફ્રેન્ડસ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે પણ ફે અલગ હોય છે.
હા એ તો તને સાચી વાત કહી ફેમલી આપણને પ્રેમ અને સુરક્ષા આપે છે અને કોન્ફિડન્સ પણ પેરેન્ટ હંમેશા આપણું સારું જ વિચારે છે.
હા આ વાતો તો બહુ સારું કહે છે પેરેન્ટ્સ હમેશા આપણે સારું જોએ છે ક્યારેક એની વાત કડવી લાગે પણ તને ક્યારે મમ્મી મમ્મીની વાત પછી સાચી લાગે છે.
ઘણી વાર
મ મને પણ મમ્મીની વાત સાચી લાગે છે બહવાર એક્સપિરિયન્સ ના કરને પેરેન્ટસ વધુ સમજદાર હોય છે તને શું લાગે છે.
હા હા એ. તો સાચી વાત છે પેરેન્ટસને આપણાથી ઘણા બધા એક્સપિરિયન્સ છે તમારે લાઈફ સાથે ફેમિલી સાથે ફોટો ક્લિક કરવા ગમે છે.
હા મને ફેમિલી સાથે ફોટો ક્લિક કરવામાં બહુ ગમે છે મેમરીઝ કેપ્ચર થાય જાય છે ને પછી મોટા થઈ. મોટા થાય જાય ને તો ઇમોશનલ ફિલિંગ આવે. ફોટો વેખવામાં તમે શું લાગે છે.
હા એ તો સાચી વાત છે ફેમિલી સાથે મોમેન્ટ કેપ્ચર કરવા બહુ સારું છે કારણ કે તે તે જ આપણે આપણી મેમોરીને યાદ રાખે બિઝી લાઈફમાં પણ ફેમિલી ઇમ્પોર્ટન્ટ છે.
હા આ તો વાત સાચી છે વિઝી લાઈફમાં ફેમિલી ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે પૈસા બધું નથી હોતા. પ્રેમ અને સપોર્ટ બધુ ઇમ્પોર્ટન્ટ હોય છે ફેમિલી વગરે સક્સેસ પણ અધૂરી લાગે છે.
હા એ તો તને બહુ સરસ વાત કીધી ફેમિલી ફેમિલી જ એ છે કે આપણે આપણા દુઃખના સમયમાં. અ સાત આપ અને આપણા સુખના સમય પણ રહે છે. અને એ આપણી મુશ્કેલ સ સમયમાં આપને સપોર્ટ પણ કરે છે. એટલે આપણે ફેમિલીને વધારો ટાઈમ આપવું જોઈએ આપણે એક રૂમમાં બેસીને અ અલગ અલગ ફોન ના યુઝ કરવી જોઈએ આપણે આપણા ફેમિલી માટે ટાઈમ નીકાળવો જોઈએ અ અ તા તો જ આપણે ફેમિલીનો અ સાથ રહેશે.
અચ્છા તો તું બહુ સરસ વાત કહ્યુ છે તો આપણેે શું શીખાય આજે.
કે ફેમિલી આપણા જીવનની સૌથી મોટી તાકાત છે જો ફેમલી ના હો તો જીવન અધૂરું શું લાગે છે ફેમલી જ આપણે આપણા કાર્યમાં મદદ પણ કરે છે અને સ્ટ્રેન્થ પણ આપડે છે તો આપણે અ ફેમ એક. ફેમિલી એકજૂટ હોઈને ડિનર કરવો જોઈએ તો આપણે ફેમિલી ટાઈમ વધુ જાય.
હમ આ તો બહુ સારુ વાત કહે છે તે અને ફેમિલીની કદર કરવું જોય છે કારણ કે ફેમિલી હંમેશા આપણા સાથે હોય છે.
હા એ તો તમને સાચી વાત કહી મુશ્કેલ સમય હોય કે કે કોઈ પણ સમય હોય ફેમિલી છે જો આપણે હંમેશા આપણે સાથે હોય છે. ચાલો ફેર આજેથી આપ. આપડે પણ ફેમિલી સાથે વધુ ટાઈમ પસાર કરીએ.
હમ સાચું જય શ્રી કૃષ્ણ.
હા હા. જય શ્રી કૃષ્ણ.